હ.
હા કેમ છો સંભળાય છે.
હા સંભળાય છે સંભળાય છે કેમ છો.
બસ બસ મજામાં.
શું કરે છે બાળકોનું ભણવા. હા હા હા.
હા ભણતર સારું ચાલે છે એમનું.
અચ્છા સરસ.
આજે આપડે એજ ટોપિક પર વાત કરીએ. કે બાળકોમાં ભણ હમ ભણતરનું મહત્વ શું છે.
હા, હા ચોક્કસ કેમ નહી.
હમ બોલો તમારા શું ઓપિનિયન છે.
હ હું આજકાલ જે જોઈ રહી છું ને એટલે હું પણ ટીચિંગ ફિલ્ડમાં છું તો મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે છે ને એ આઈ નું જે ગાંડ પણ જે વધતું જાય છે એ લોકો અ મીન્સ આમ આજથી લગભગ નાઈન એટી ફાઈવમાં જયારે આપણે ત્યાં ઈન્ડિયામાં કોમ્પ્યુટર્સ રાજીવ ગાંધી એ પરમિશન આપી હતી ત્યારે પણ એ જ વાત કરતા હતા લોકો કે આ કમપ્યુટ તો આવશે તો મા સોની નોકરીઓ જશે પણ એવું નથી આ રિકા અ છોકરાઓના ભણતર વિશે એક નવી સ્કીલ એડોન થાય છે મને એવું લાગે છે. કે ત્યારે જે એમ કેવાતું હતું કે જેને કમ્પ્યુટર આવડશે એ લોકો જ નોકરી કરી શકશે. તો આજના જમાનામાં મને એવું લાગે છે કે એ આઈને એક લિમિટ સુધી જે લોકો શીખી શકશે ને એનો પોતાના જોબમાં ઉપયોગ કેવી રીતના કરી શકશે જો એ ભણતરમાં છોકરાઓ શીખી જાય ને તો એનો ઘણો કરો વાયદો. અ ફાયદો છે અને બીજું કે મીન્સ અ હવે હું એ પણ વસ્તુ જોઈ રહી છું કે સ્કિલ વધારે પડતી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે ડિગ્રી કરતા. તો તમને શું લાગે છે?
હા એ તો હકીકત છે જ કે સ્કિલનું મહત્ત્વ ડિગ્રી કરતાં વધારે થઈ રહ્યું છે આજકાલ ઘણીવાર મોટા મોટા જે સમાજના નેતાઓ હોય અથવા જે બીજા જનરલી આગળ પડતા આગેવાનો હોય છે. એમના વક્તવ્ય પણ સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ લોકો પણ આ જ વસ્તુ કહી રહ્યા છે એમની લેક્ચર્સમાં કે પહેલાંના જમાનામાં કેવું હતું કે આપણે ભણી ગણીને ડિગ્રી લીધી અને એક નોકરી પર લાગ્યા. તો એજ નોકરીમાં રિટાયર થઇ જવાતું હતું. તો હવે એવી પરિસ્થિતિ નથી રહી હવે તમારી નોકરી ફિક્સ છે એવું નથી તમને તમારી ડિગ્રી તો કદાચ જોશે એવું અત્યારે છેક જ ડિગ્રી નકામી થઈ ગઈ છે એવું નથી. પણ ડિગ્રીની સાથે સાથે તમે બીજી કઈ રીતે કેપેબલ છો એ પણ જોવામાં આવશે અને એના આધારે અને પછી તમારો વર્ક એટિટ્યૂડ કઈ રીતનો છે અથવા મેનેજમેન્ટ કઈ રીતનું છે ટાઈઇમનું કે સ્કિલ્સ કઈ રીત તે જલ્દી તમે અપસ્કીલ કરી શકો છો પોતાની જાતને એની ઉપર પણ ઘણો બધો આધાર રાખે છે કે તમે ક્યાં સુધી આગળ જઈ શકો એટલે ભણતર છે ખાલી કોલેજમાં પતી જાય છે એવું નથી. હવે તમારે ડે ઇન એન્ડ ડે આઉટ નવી નવી સ્કિલ્સ ભણીયા જ કરવી પડશે એવું છે.
હા હા ખરેખર હું પણ સેમ જ છું આ વાક્યથી એટલે હું એ વસ્તુ પણ જોઉં છું કે અમારી સ્કૂલમાં છે ને અ ભણ ભણતરની સાથે અમુક અમુક છોકરાઓ જે જે અચીવમેન્ટસ મેડલને બધું લઈ આવે છે ને નાના નાના પાંચ થી સાત વર્ષ ના છોકરાઓ બોક્સિંગમાં શનલ લેવલ સુધી પહોંચી જાય છે. સ્ર્ટમાં સ્પોર્ટ્સમાં પણ લોકો એટલા જ આગળ આવી રહ્યા છે હા એક તો ખરો સ્પોર્ટ્સમાં તમે જાઓ એટલે તમારો સૌથી મોટો ફાયદો કે તમારું સ્વાસ્થ્ય સારું રે. પણ એમાં પણ જો ઓવર એક્ઝશન થઈ જાય, તો એ પણ એટલે બધી જ વસ્તુની સાઈડ સારી બાજુ, અને કપરી બાજુ બન્યો હોય છે, એજ રીતે. સ્કીલ, તડું પછી વધારે. પતું ડેવલપ કરો એટલું સ્કીિલ ડેવલપ કરો ને તમારામાં જો હું એમ વિચારું છું, કે મેચ્યોરિટી થિંકિંગ જે છે ને એ એક એજ્યુકેશનથી જ આવશે.
હમ.
મેં એક રિપોર્ટ વાંચ્યો હતો, કે અ. આજે બધા સાઈબર ફ્રોડ થાય છે ને. તો એક કોણ. કરે છે, એટલે મીન્સ એના બધા ઘણા બધા એ થમારો ઇન્ટરેસ્ટ નો વિષય છે, એટલે હું જોતી રહઉ છું. તો એમાં, એવો સર. બહાર આવ્યો હતો, તેમાં પંદર થી સત્તર વર્ષના છોક. પકરો. એ મોટા, મોટા. ફ્રોડ કરે છે. કેમ, તો કે એની. પાસે, એ લોકો એજ્યુકેશન નથી હોતું. પણ, એ લોકો. ખોટી, ખોટી અમુક, અમુક વસ્તુની આર એનડી એટલે કોઈ, વસ્તુનું પ્રોપર નોલેજ ના હોય ને. એને કારણે એટલે. મચ્યુરિટી થિકિંગ જે આવે છે એ એજ્યુકેશન થી આવે છે. પછી ભલે, તમે તમે તમારી. લ અને તમારું એજ્યુકેશન, સાથે મળીને, જો તમે વ્યવસ્થિત ચાલો. તો, મને એવું લાગે છે. કે, આજના સમયમાં. છોકરાઓ પોતાનું કરિયર બનાવી શકે.
હા, બરાબર સારો પોઈન્ટ કીધો આ ઘણીવાર આપણે એ પણ જોઈએ છે, કે યુટ્યુબમાં ઘણા લોકો એકદમ ફેમસ થઈ જાય છે, બરાબર છે એ જોઈને જે બાળકો તો આજકાલ ઘણા યુટ્યુબ જોતા જ હોય છે, તો એ જોઈને એમને એમ થાય છે કે મારે ભણવાની શું જરૂર છે, હું તો યુટ્યુબ ચેનલ ખોલી દઈશ અને મને આટલા પૈસા મળી જશે અથવા આ રીતનો પણ ટ્રેન્ડ જોવામાં આવે છે, બાળકોમાં કારણ કે એમને એમ હેલો ફ્રેન્ડસ હેલો દોસ્તો કેસે હો, એમ કરીને જે એ લોકો બધા ચાલુ કરે નાની, નાની વાતો જે એમને એમ થાય છે કે આ તો અમે પણ કરી શકીએ, એટલે એને આટલા પૈસા મળતા હોય તો મારે ભણવાની શું જરૂર છે, એ રીતનો પણ ટ્રેન્ડ મેં જોયો છે આજકાલ છોકરાઓમાં, કે હું તો મારે ભણવાની શું જરૂર છે હું તો યુટ્યુબ ચેનલ ખોલી દઈશ, તો આ પણ એક ખતરનાક ટ્રેન્ડ છે એવું મને લાગે કે અ એ બાળકો જે ઇન્ફ્લુઅન્સ થાય છે, એમને એ નથી ખ્યાલ કે એ જે વિડીયો બનાવવા માટે એણે બેકગ્રાઉન્ડમાં કેટલું રિસર્ચ કર્યું હશે, અથવા એનું થરો નોલેજ કેટલું હશે કે જે એટલું ફ્લુઅન્ટલી બોલી શકે છે અથવા દરેક ટોપિક ઉપર વાત કરી શકે છે, કે જે આપણને સાંભળવી કે જાણવી ગમે જ્યારે તમે વગર નોલેજ એ વગર કંઈક ગેઈન કરે જો એમ જ બોલશો તો, તમને કોઈ નહીં સાંભળે એ પણ એટલી હકીકત છે, એટલે નોલેજ બેઝ જે છે એ ફાઉન્ડેશન જેવું છે. ભણતર જે છે એ મકાનનો જે પાયો હોય એના જેવી વાત છે, કે એના ઉપર જ તમારું આખું મકાન ઉભું થઈ શકે, એ ભણતર વગર તમે બીજું બધું કરવા જશો, તો એ પાયો કાચો હશે તો એ મકાન આજે નઈને કાલે પડવાનું જ છે.
એકદમ એકદમ એકદમ સાચી વાત છે, હું તમને એક આ યુટ્યુબની તમે વાત કરી તો મને એક ઉદાહરણ યાદ આવ્યું કે અ અમારા એક ઓળખાણમાં જ છે, એમની પોતાની યુટ્યુબ ચેનલ છે એને વન મિલિયનની ઉપર વ્યુઝ છે તો એટલે મારી પણ ચેનલ છે, પણ હું એટલી બધી એક્ટિવ નથી, ખાલી જરૂર પડે ત્યારે યુઝ કરું છું. પણ પછી, મેં એને પૂછ્યું કે તમે આ કેવી રીતના કરો છો, તો એને પાછળ જે, એને જે માઈક પછી એની અમુક, અમુક પ્રકારની લાઈટ આવે છે અમુક પ્રકારના સ્પીકર્સ આવે. છે પછી એને અ એક સિસ્ટમ પ્રોપર સોફ્ટવેર હોય છે, તો એક જ દસ મિનિટનો વિડીયો એને એડિટ કરતા એને ત્રણ કલાક થાય છે. એટલે એની પાછળ લગભગ એક જાત નુ ફૂલ ટાઈમ જોબ જેવો જ છે, એટલે આપણને જે દેખાય છે, કે આ દસ મિનિટ નો વિડીયો છે, એને આ ઉભા ઉભા કારની બાજુમાં ઉભા ઉભા રેકોર્ડ કર્યો છે. કે ભાઈ આ અ નદી વિ વિશે જણાવે છે તો એને પણ તો એની પાછળ એ રેકોર્ડિંગ કર્યા પછી પણ બે ત્રી બે થી ત્રણ કલાકની મહેનત કરી ને પછી એ લોકો યુટ્યુબ પર અપલોડ કરી શકે છે. એટલે એ પણ એક બહ અઘરું કામ છે, લોકોને એમ લાગે છે કે આપડે આમ કરી લેશું પણ કોઈ પણ ટેકનિકલ કામ હોય કે નોન ટેકનિકલ કામ હોય, એની પાછળ એટલી જ મહેનત લાગતી હોય છે, તો આજકાલમાં જે અ યંગ જનરેશન જે હોય છે, જે જલ્દી આવીબધી વસ્તુઓથી પ્રભાવિત થઈ જાય છે. તો એ લોકો એની કોની જો મહેનત જુવે ને તો એ લોકોને શીખવામાં પણ ન અસ પ સારું પડે કે ભાઈ કઈ પણ કરો તમારે સ્કીિલ સાથે એજ્યુકેશન ને નોલેજ તો જોઈશે જોઈશે ને જોઈશે જ. એના વગર કશું થવાનું નથી પછી એ તમે ટેકનિકલ હોય નોન ટેકનિકલ હોય કે પછી સ્પોર્ટ્સ રિલેટેડ હોય
હમ હમ. બરાબર છે એક વર્ષો પહેલા એક સિરિયલ આવતી યાદ છે, જેસી જેસી કોઈ નહી.
હા હા હા સાચ
એની એની અંદર આજ વસ્તુ હતી ને કે તમે બહારનું પોલિશિંગ ગમે એટલું કરો પણ, જે તમારે આ બેઝિક નોલેજ જે છે થરો નોલેજ તમારું સબ્જેક્ટનું, એ જ તમને કામમાં આગળ વધારવામાં મદદ કરશે. બાકી બહારની જે દેખાડો છે, એ તો ત કોઈ પણ કરી શકશે પણ જ્યારે ખરેખર ઈન્ટરનલ વસ્તુ આવશે કે, આમાં આ પ્રોબ્લેમમાં કઈ રીતે કરવાનું કે આ સબ્જેક્ટ મેટરમાં આપણી પકડ હોવી ઘણી જરૂરી છે. અને તો જ આપણે કોઈ પણ પ્રોબ્લેમ ચપટી વગાડતામાં સોલ્વ કરી શકીએ.
હા એકદમ સાચી વાત, અત્યારે હું શેફને બધાને અમુક વિડીયોને બધું સાંભળું છું, તો એ લોકો કેટલા બધા મીન્સ પોપ્યુલર થઈ જાય છે. ને એજ રીતે જો હું આપણા ઘરની આપણી આપણા પૂર્વજો કે આપણા દાદી છે કે આપણી મધર છે. આપડે તો હજુ એ લેવલ સુધી નથી પહોંચ્યા તો એ લોકો ને કેવું અથાણા બનાવતા તો બે બે વર્ષ સુધી એનો કલર ખરાબ નહોતો થતો કોઈ પણ વસ્તુ હ કોઈ પણ વસ્તુ બનાવતા તો કેટલી સ્વાદિષ્ટ ને ટેસ્ટી થતી તી.
હમ્મ.
એ લોકોમાં કેટલી સ્કીિલ હશે તો કદાચ પણને એમ થાય કે, એ જ સ્કીિલ અત્યારે અ અ સોશિયલ મીડિયા કે ટેકનોલોજી ના માધ્યમ થી, તમને બે વસ્તુ આવડતી હોય તો તમે બસો વસ્તુ અ સમાજને બતા તાવો છો.
હા બરાબર છે.
મહત્વનું પરિબળ થઈ જાય છે, કે ભાઈ તમે ટેકનોલોજીનો યુઝ કરીને પણ તમે સ્કીલ સારી એવી ડેવલપ કરી શકો છો. તો એનો યુઝ હા એનો યુઝ અને બિસયુઝ અ અમારી સ્કૂલમાં છે ને અમાંરા ટ્રસ્ટી એક વસ્તુ કે તમને સગવડતા બધી આપું તો એનો યુઝ થવો જોઈએ મિસયુઝ
બરાબર સાચી વાત છે, એકદમ ભણતર માટે જે બાળકોને એક નાની એમથી તમને વાર્તા કહો આપણો સમય પતવા આવી રહ્યો છે, એક નાનો છોકરો હતો પણ એનો કલર એકદમ કાળો હતો તો એ છે ને ફેસ પાવડર લગાવ્યા કરે વારે વારે કે ગોરો થઈ જાઉં એમ ગોરો થઈ જાઉં, તો એક જે એકદમ લર્નેડ વ્યક્તિ હતા ને એ જોયા કરતા હતા કે આ છોકરો પાવડર લગાવે છે, એટલે એમણે પૂછ્યું કે તું કેમ પાવડર લગાવે તો કે હું કાળો છું ને એટલે મારે ગોરા થવું છે તો કે છે તારે ગોરા થવું છે ને તો તું આજથી ભણવા માંડી જા અને તારી સ્કૂલમાં જે કંઈ એક્ઝામ હોય એ બધામાં તું ટોપ કર, અને પછી જો તું ગોરો થઈ જઈશ તો એ છોકરો માત માની ગયો અને પછી નેક્સ્ટ યરે એની સ્કૂલના જે બધા પ્રાઇઝસ હતા ને એ બધા એને મળ્યા, અને બધાની સામે જયારે એને તાળીઓ પાડે ને બધા એની સામે પ્રાઇઝ લીધું ત્યારે એ વ્યક્તિને ખરેખર પોતાનો જે કાળો રંગ હતો જેને લીધે એને નાનમ લાગતી હતી, એ આખી નાનમ એની બદલાઈ ગઈ એમ જસ્ટ ખાલી એક ભણતરને લીધે તો આ મહત્વ છે.
સાચી વાત છે.
હા તો આપણો સમય પૂરો થઈ ગયો છે અ તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું.
ચોક્કસ ચોક્કસ વેલકમ.
ઓકે
બાય બાય